બોલ શું કરે છે.
બેઠ છું તા શું કરશો.
હું હું પણ બેઠી છું જમ્યું.
ના સવાર સવારથી શું જમવાનું નાસ્તો કર્યો ખાલી સવાર.
શેનો નાસ્તો કર્યો?
ઈડલી, સાંભાર અને વડાનો.
વડા પાઉું છું.
હમ્મ.
કરું
તમે જમ્મુ?
ના ના આટલું વેલું કોણ જમે ભાઈ. હ બહ
તેમાં.
હા મજામાં, તું મજામાં?
હા ઉ બી મજામાં.
હમ હમ બોલ બીજુ શાંતિ.
હા શાંત તમારે શાંતિ? તમારે શાંતિ. હલો.
હમ્મ.
તમારે શાંતિ.
અ હ.
હમ.
બોલ.
બીજું કહો તમારે કેવું ચાલે?
ઓ બોલ જલસાન.
હા જલસા મોજે દરિયો.
કેવું ચાલે છ તારે ભણવાનું.
ભણવાનું બરોબર ચાલે છે કઈ ચોપડી-બોપડીઓ દીધી નથી. ઈસ્કૂલ માંથી.
શું છે?
ચોપડીઓ નથી આપી સ્કૂલમાંથી. હમ ચોપડીઓ નથી આપી અને ગ્રાઇડ બી લાવવાની છે.
પાપી દસેે એ લો બોલ.
તમારે કેવું ચાલે?
મારે બી શાંતિ છે.
જમવાનું બનાઈ નાખ્યુ?
ના હવે બનાવીશ ને.
શુ બનાવોસો?
વઘારલી ખીચડી જો મને બિલકુલ નથી ભાવતી.
શુ?
વઘારેલી ખીચડી જો મને બિલકુલ નથી ભાવતી.
એવું.
હમ એમજ મને ખીચડી ઓછી ભાવે.
હમ તે બવ ભાવે. મને તો
હમ્મ હમ્મ ના ના સાચી વાત છે.
આ વઘારેલી ખીચડી કઈ રીતે બનાવવામાં આવે?
જો તેલ ગરમ કરવાનું પેલા તો દાળ લેવાની ચોખા લેવાના તેલ ગરમ કરવાનું રઇ, જીરું, ડુંગળી, ટામેટું મરચાં, લસણ, બધું નાખી અનેને મસ્ત શીકી દેવાનું. મીઠું મરચું હળદર એ બધી નાખી શીખી પછી એ અને શીખ દે પ પાણી નાખવાનું પછી ખીચડીના ચોખા નાખવાના પછી એની ચાર પાંચ સીટ લઈ લવાની
એવું પાણી કેટલું નાખવાનું
પાણી જોતે એક વાટકી ચોખા ને અડધી વાટકી ડાળ લીધી હોય ને તો દોઢ વાટકી થયું ને તો તારે નાના નાના ત્રણ ગ્લાસ પાણી નાખવાના.
રોહ ગાસ
હમ્મ પાંચસો એમ એલ ના આવે ને એ.
હમ્મ ઓકે.
હમ્મ બોલ તુંવેર ની લઈ શકો ફોતરા વાળી આવે ને મગની દાળ એ પણ લઈ શકાય. પણ વધારે મગની દાળ ની સારી લાગે છે.
હાં. આજે ક્યાં તમારે બાર બાર જવાનું છે?
હા જવાનું છે ને બહાર તો થોડું મારે ડ્રેસો શોપિંગને થોડું કરવા જવાનું છે.
હમ્મ.
હમ્મ બોલો
હ મારે બી જવાનું છે આ તો
ક્યાં જવાનું છે તારે?
મારે નક્કી નથી પણ જવાનું છે ખરી.
હમ્મ.
હમ્મ.
બોલ
તમને ખબર હ કાલ
છોડા દીધી.
હા કાલેજ છોડાવ બીએમડબલ્યુ.
કેટલા નહી આઈ.
હેલો.
કેટલાની આઈ એમડબ્લ્યુ
બી એમડબલ્યુ મે મુંબઈ થી એક્સ
કેટલાની?
પંચોતેર લાખની આવી અને એક્સપોઝ કરાયને કેનેડાથી.
હમ્મ હમ સરસ તમારા ત્યાં વરસાદ આવે છે?
આ વરસાદ તો નહીં આવતો પણ મોસમ થયું છે, વરસાદ જો
વરસાદ જોવ મોસમથી જ પણ વરસાદ આવતો જ નથી.
હ જો બી એમડબલ્યુ મંગાવી પછી લેમ્બોગીની બી આવે છે. એ રસ્તામાં છે,
હમ્મ હમ્મ તમારે તો ગેસ નો બાટલો બી અદાણી વાળો તમને પિસેલ આપી જાય નહી,
હા, સ્પેશિયલ ટેમ્પામાં ડિલિવરી કરવા આવે અમારે કઈ
હમ્મ તો બધાને ત્યાં ટેમ્પામાં જાવ કોઈ વ્હીકલ લઈને ના આવે.
એ નહ પણ એ તો બોસ છે ને તો બી એ આવે ટેમ્પલમાં. મેંને કીધું કે ભૈલું રોલસરોયલમાં કે ના પાઈ તમારું સ્ટેટસ લેવલ ડાઉન ના થાય. કીધું આ એ બી બરોબર છે, હા તો મેં કીધું કે તેમ સમજત કે હ શટ
હ હ સારું સારું વાંધો નહી વાંધો ન ટેમ્પામાં જો ટેમ્પામાં પણ તને આપ તો જાય છે ને એ જોવાનું. સાત આઠ
હમ્મ અને પૈસા બી નઈ લેતો ભૂલ હું તો એને બઉ કહ હું તો કહ છું કે પૈસા લે પૈસા લે તો પ કે ના આવે, તમારેું પૈસા લેવાના તું પણને એવું ના હોય ને બકા કે નાના સેઠ ચાલે હવે તો ઘર નો મામલોધું બી છે હા
હમ્મ ના ના સારું સારું વાંધો નહી,
એવું છે પછી એ હાલ મારે ગુચી નાશો, શોરૂમમાં જવાનું છે,
હમ્મ તે તાર પચાસ સાહીઠ હજાર ના બોટ આવી જશે ને
હા દોઢ બે લાખ ના
દોડ બી રાખ ના સારું છે,
પચાસ સાઈઠ ના તો મારા નોકરો પહેરે
હમ્મ બ
મારા ઘરે પચાસ નો ઘર છે,
પચાસસો હ સારું સારું ના ના ના સારું ભગવાન તમારા ઉપર એવી જ કૃપા રાખે કે પાંચસો નો કરાવે
અને
હમ્મ
હા મસ્ત મસ્ત મારું માલિશ કરે,
સાંજે તમારા પપ્પા આવે ને એટલે એમને કવું પડશે,
ક મારા બીજાને એ બોલાવાના છે, મારા જીજાને બી મારે બોલાવાના જ ત સ્પેશિયલ કરાવા એમણે મને કીધું તું કે હું આવીશ માનો ભાઈ મે કીધું, તું આ આવજો
હમ સારું સારું બોલો
એ મા બીજા માટે હું દસ રસીનો મંગીશ
દસ વાસ એમ હા તમા બીજા પાછા દસ રસ ા જાડા
હા એલા હા
પછી તમારી બેન તમારા જીજુને કેવા મારે જો તમે
એ તો ના મારે હવે એને ખબર જ નહી પડવાદેવાની
પછી એને કેવો મારવાનો દીધું ને જમવાનું નહી આપે
અરે હું એમને રશિયામાં ખાવા લઈ જઈશ
રશિયામાં કેમ રશિયાતાર ઘરની પાછળ આવું.
હા એ રહું મારા ઘરની પાછળ જ છે. બરોબર ગેસ કર્યું તમે,
ધર પાછળ રશિયા નઈ ને, પેલું રદી ખાના જેવું તમારું ઘર છે.
ના ના હવે પાંચ બંગલાને મિલાવ ને તો એ મારો એક રૂમ ના બને.
હા હા હ સરસ સરસ ભગવાન તમારા ઉપર એવી જ કૃપા રાખે.
હ
હુ
હા મારા ઘરે તો, દસ તો ગાડીઓ છે, પાંચ પ્રાઇવેટ જેટ છે.
હુ ના ના સરસ સરસ, તો તમે બિઝનેસ શું કરો છો ભાઈ?
હું એકચુલીમાં હૂં છે ને, કબાડી નું બિઝનેસ કરું છું.
કબાડીમાં
હા.
તો તમે કવાડીમાં એટલા અમીર કેવી રીતે બન્યા,
એટલે થયું એમ કે ને હું આ બિઝનેસ કરતો હતો. પછી મને બેગ મળ્યું, ચાર બેગ મળ્યા, ચાર એ ચાર બેગમાં સોનું, ડાયમંડ, સિલ્વર અને પ્લેટિનિયમ હતું, તો એ બધું વેચીને હું આટલો અમીર બન્યો
હુ સરસ સરસ, તો પ્લેટેનિયમ ના તમારે વ વધારે ભાવ આવ્યો હશે નહી સિલ્વર કરતા,
હા
કેમકે પ્લેટનિયમ વધારે, પ્લેટનિયમ વધારે એવું હોય ને હુ
એવું હતું, સમજ્યા
હુ ના ના સાચી વાત છે, સાચી વાત છે.
આ સિલ્વરનો ભાવ મા લીધે તો વધ્યો. પછી મેં વેચીને વધારે સિલ્વર લઈ લીધું.
હુ હમ હા મારા સરસ ભગવાન તમારી ઉપર એવીસ કૃપા રાખે.
હા એવુંજ છે એટલે આ ભાવ વધ્યો ને મા લીધે વધજ
તો તમે સોનાની થાળી માં ખાતા હશો, એમ
હા સોના ની ચમચીથી ખાઉ છું. અને ડાયમંડની થાળીમાં ખાઉ છું. સમજ્યા?
ના ના સરસ સરસ સરસ તો ગંદી નહી થતી તમારી થાળી?
એ પાઈ જે હોય ને પેલું સોનાનું પેપર, એન વડે સાફ કરી નાખું.
હમમ હમમ
ચલો હવે મૂકું મને એક ફોન ફોન કરવા દુબઈ ના શેખ જોડે
હા હા હા હા હા સરસ સરસ સરસ
હા તમે મૂકો.
એ હા